હા.
હા, કેમ છો?
હલો.
હેલો.
હા.
હા, કેમ છો?
મજામાં છું, તમે
આવી છે, આ અવાજ.
હા આવે છે.
હા, હા આજે મને તારી સાથે ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા વાજ તો ખૂબજ મજા. રોચક વિષય છે, આજકાલ તો નાના બાળકોની ટીન લેને યુવાનો. અને મોટા નો લોકો નો સુઘપ. ભઠાને ભવિષ્યમાં ફેશનમાં રસ હોય છે.
હા સાચું છે, ફેશન કેવા સુંદર કપડાં પહેરવાનું નામ નથી. અને વ્યક્તિ પસંદ જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ. અને વ્યક્તિત્વ સાથે પણ જોડાયેલી છે.
હા, એકદમ સાચું વાત ફેશન એટલે તો પોતાને સુંદર બનાવે છે. સ્વચ્છતા પછી સુજન. અને આત્મવિશ્વાસ પૂર્ણ પણ રીતે નેજ રજૂ કરવાની કલા.
તારી નજરમાં ફેશન શું છે.
મારા મતે ફેશન અમે એટલે સમય પ્રસંગ ઉમરો. શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડાં દાકીના. હેરસ્ટાઈલ ફુટેવેયર અને સબ. પૂર્ણ વ્યક્તિને સાજસ રીતે પ્રસુદ્ધ કરવું.
હું, હા ખુબ સુંદર રીતે સમજાયું, ઘણા લોકો ફેશન કેવલ મોઘા કપડાં પહેરવાના. એવા લે છે, પણ ખરોખર એટલું જ નથી ને.
હા બિલકુલ નહીં. ફેશન માટે તો પૈસા જરૂરી હોય પણ એલા જ મહત્વનું નથી. સમય પસંદ રંગી ઓળખજ બોડી ટાઈપની સમય. સમજ અને કપડાં ને કેરી કરાવીની રીત પણ ખૂબ મહત્વની છે.
હા, સાચું કોઈ સાદો ડ્રેસ પણ જોયો કે રીતે પહેરવામાં આવે. મેચિંગ એક્સેસરીસ હોય એની આત્મવિશ્વાસ હોય તો ખુબ સુંદર લાગે છે.
હા, અને કોઈ મોંઘા ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ના હોય. પ્રસંગ પ્રમાણે ન હોય અથવા વ્યક્તિને શૂટ ન થયો હોય તો- અ નો પ્રભાવ આછો થાય છે.
હા આજે ફેશન એટલું મહત્વનું કેમ બની ગયું છે.
કારણ કે આજના યુગમાં તો પહેલી નજર જે અસર પડે છે. એમાં પોતાની લુક અને ડ્રેસિંગ ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ. માગા ભ ભજવે છે. અને માણસ કેવી રીતે પહેરે છે, એથી અને- પર્સનલાટીટી વિષયે પણ. પ્રવાહ બનશે પ્રવાહ બનતો હોય છે.
હાજો કોઈ સ્વચ્છ પીકનીકમા. અને સુંદર રીતે પહેરવો હોય, તો એને જોઈને સામને વાળાને પણ સારો પ્રભાવ પડ્યો.
હા ફેશન તો આત્મવિશ્વાસને વધારે છે, અને જો માનસ માનસ. તને પોતાના કપડામાં જે લુક અને સ્ટાઇલ ગમતા હોય તો એ વાત, સારે આત્મવિશ્વાસ સાથે લોકોને સામાન્ય આવે છે,
હા, ક્યારેક સારું ડ્રેસ પહેરતા પણ મન ખુશ થઈ જાય છે.
હા, બિલકુલ મજે ફેશન મૂડ. ઉપર પણ અસર કરે છે, સુંદર રંગ આરામદાયક કપડાં યોગ્ય સ્ટાઈલિંગ આ બધા માનસાકને ફ્રેશ ફીલ કરાવે છે
હા મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખુબ જોડાયેલી છે
હાજ ફેશન ટરિસ્ટિંગ આજે તો ખુબ મોટી બની ગઈ છે કપડા મજે બ્યુટિકયર કાકું મુટી મમ્મી મ બોલાય ગ પે કોણ માહિત કોણ બોલા
હા ટ્રેલરિંગ એમ્બ્રોઇડરી જ્વેલરી મેકઅપ ફૂટવેર આ બધા એના ભાગ છે
હા અને હાફ ભઠાઈ ના ભાગ છે તો દીપ તારા માટે તો પારંપારિક ફેશન અને આધુનિક ફેશન શું છે
પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સવારસ ગાગરા કુર્તી દુપટો પારંપરિક દાગના બિન્ંદી બંગડનો હા આ બધું એનામાં આવે છે
હા અને તો આધુનિક ફેશન ના તો જીન્સ ટોપ ગ્રાઉન્સ નંતર વેસ્ટ રેસ નંતર જમસ સ્ટટ નંતર ક્રોટ સ્ટેસ ટી શર્ટ ન તોર શર્ટ જેકેટ ક્રોપ ટોપ નંતર પ્લાઝો ફજ ફેશન ના ઓવરલ હા બુદ્ધિ કરરાવે છે
હા આજે યુવતીઓ ટ્રેડીને લોકોને મોર્ડર્ન ટચ આપું ખૂબ પસંદ કરે છે
અને હાજ તો યુવતી ન ટ્રેડિશનલ લુક અને મજ મોડરેન ટચ પણું ખુબ પ્રસન્ન કરે છે
હા પેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હો બીજી વાત આરામદાયક હોવું જોઈએ ત્રીજી વાત શરીર ઉમર પ્રમાની શૂધ થતો હો જોઈએ
હાજ પ્રસ હા પ્રસંગો પ્રમાણે એટલે શું છે
પ્રસંગ પ્રમાણે જેમ કે લગ્ન ઉત્સવ પૂજા ઓફિસ કોલેજ પાર્ટી રોજિંદપ બધા માંથી કપડાની સ્ટાઈઇલ અલગ હો શકી લગ્નમાં ભારે ડ્રેસેસ ચાલે
હા આમાં જે ઓફિસ માટે તો સં કૃત અને સબેડ ર્રેસિંગ જરૂરી છે અને જ્યારે પાર્ટી માટે ન સ્ટઇલિંગ લુક રાખી શકે
હા રોજનાની વાપર માટે એવા કપડાં પહેવું જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામદાયક બન હોવું જોઈએ
હા રંગોની પસંદમાં ફેશન નો કેટલો ભાગ છે કે હાજ ક્યા રંગ ક્યા પ્રસંગ માટે સારા લાગે છે
હા તો વ્યક્તિ પદ પણ સામાન્ય રીતે લગન ઉત્સવ માટે લાલ, મરોન, પિક આ બંધાા રંગ સારા લાગે છે.
હા અને તો ઉનાળા માં હલકા રંગ, અને જે શિયાળામાં તો થોડા ગળા રંગ પણ ખુબ સારા લાગે છે.
એકદમ મોસમ પ્રમાણે કપડાં અને રંગની પ કરવી એ પણન ન ભાગ છે.
હા મજે ઘણી સ્ત્રીઓ તો પૂછે છે કે, બોડી ટાઈપથી પ્રમાણે કપડા કેવી રીતે થી પસંદ કરાવવા.? તું શું કરીશ.?
મારામાં ત્યાં ખુબ મહત્વની વાત છે. બધા એક જ પ્રકારનો ડ્રેસ સમાન રીતે સૂટ નથી થતો. એટલે પોતાના શરીર ને સમજીને કપડાં પસંદ કરવું જોઈએ.
થોડું ઉદાહરણ આપો ને?
જેમ કે, કોઈની હાઈટ ઓછી હોય તો બહુ જરા બોર્ડર વાળી સાડી, ક્યારે હઈટ ઓ છી બતાવી શકે. હા વરાઇટિકલ પેટર્ન હાઇટ લાંબી દેખાડે. જો કોઈ સ્લીમ હોય કપડા જો અને બેલેન્સ વાળા ખુબ સારા લાગે.
હા એ હા એટલે મજે બ્લાઇન્ક મજે ફેશન ફોલો કરાવીની જગા એ પોતાની મજ સૂટ થાય. છે અને સમજવું જરૂરી છે ને?
હા બિલકુલ, ફેશન એટલે કોપી કરવું નહી પણ પોતાની સુંદરતા ને હાઈલાઈટ કરવું.
અને કપડા ના તો ક કપડો એટલે મજે વિવાઇશ એ પણ ફેશન માં મહત્વનું છે.
હા ખુબ કોટન સીલ્ક, ચિકન, ગોર્ગેટ નાઈન ક્રેબ, ઓરગેંજા, વેલ્વેટ આ બધા ફેબ્રિક નો કોમ્ફર્ટો અને લુક અલગ જ હોય છે.
અને કોટન મે તો રોજ માટે તો ખુબ ગમે છે નંતર આરામદાયક બી હોય છે. મેં
હા કોટન ગરમી માટે ખૂબ સારું સીલ્ક અને બનારસી ફેસ્ટિવ લુક માટે ખૂબ સુંદર.
અને એટલે પ્રસંગ અને તો મોસમ પ્રમાણે મ જે ડ્રાઈવરીંગ પસંદ કરાવવું જોઈએ ને?
જોઈએ.
અને સ્ત્રીઓની તો ફેશનમાં તો, સાડી અને મ જે બ્લાઉઝ ની ભૂમિકા ખૂબ મોટી છે છે છેના?
હ હા મોટી છે બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે. કે શું કે છે પ્રિન્સેસ કટ, કટોરી કટ બોટનિક, વિનિક, કોલનિક, હાઈનિક સ્લીવલેસ, પફ સ્લીવ્ઝ એ બ્લો સુસ, આ બધા બઉ ડિઝઇન ઘણું બધું ડિઝાઇન આવે છે.
હા અને તો એક સુંદર મજે સાડીના લુક ને અને ખુબ બ મ જે બદલી શકે.
એકદમ સાડી સરળ હોય તો બ્લાઉઝ હેવી રાખી શકાય. અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ રાખી શકાય. મેચિંગ કોન્ટ્રેસ એમ્બ્રોઇડરી પાઇપિંગ બધી નાની નાની વાતો લુક ને સુંદર બનાવે છે.
અને લગ્ન અને તો મ જે ઉત્સવ માટે તો બ્લાઉઝ ડ્રેસિંગ પણ મ જે પસંદ કરવાને ગમે છે સમય જાતો હોય છે ને,
કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોટ ગાર્મેન્ટ નથી રહ્યું. પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે.
અને યુવાનો માં તો ફેશન નો ક્રેઝ ખુબ વધારે હોય છે અને એ શા માટે છે.
કારણ કે યુવાને પોતાની ઓળખ બનાવા માંગે છે એ લોકો નવા ટ્રેન્ડ ટ્રાય કરવાય ઈચ્છે છે. સોશલ મીડિયા કેલબરી હ ફમ ઇન્ડસ્ટ્રી- આ બધાથી ઇમ્પ્રેસ મળે છે.
હાજ આજકાલ ઇન્સ્ટાગ્રામ પિન્ટસ્ટ ન તો યુટ્યુબ- પર નવા નવા જે નવા લુક્સ તો જોવા મળે છે.
હા બસ સાવધાની પણ જરૂરી છે બધા ટ્રેન આપણા માટે યોગ્ય- એવું જરૂરી નથી ને-
અને સાચું તોજ ક્યારે ટ્રેન દેખાવા માટે તો સાર સારો લાગે છે પણ- પ્રેક્ટિકલ ન હોય-
એટલે જ ફેશનમાં અંદરનું કરણ ન કરવું જોઈએ પોતાની જરૂરત કમ્ફર્ટ અને- પર્સનાલિટી ધ્યાનમાં રાખવું જોઈએ-
હા જે તારા માટે તો ફેશન અને કોન્ફિડન્સ મે વચ્ચે- તો શું સંબંધ છે.
ખુબ ગાટ સંબંધ છે જો કોઈ વ્યક્તિ ટન- પ્રોપર ફિટિંગ અને પસંદ ના કપડાં પહેરે તો એ સ્વાભાવિક રીતે કોન્ફિડન્સ ફીલ કરે છે.
અને હાજ ઈન્ટરનેટમાં જે ફેશનમાં તો- સ્ટેજ અને વેડિંગિંગ જ્યાં જય છે. તેમ જે ડ્રેસિંગ કો કો- કોન્ફિડન્સ ને અસર કરે છે.
હા એકદમ ફેશન એટલે શો ઓફ નથી પણ પોતાની ફીસ્ટ- વર્ષન પ્રસૂતિ કરવાની કલા છે.
અને ફેશનમાં તોજ સ્વચ્છતાનું શું મહત્વ છે.
ખુબ જ મહત્વનું કોઈ ડ્રેસ મંગો હોય પણ ગંદો- કચરી વાળો અથવા હા બેનકો હોય તો લુક ખરાબ થઈ જાય- સ્વચ્છ કપડા નીટ સ્ત્રી સાફ ફૂટવેર વ્યવસ્થિતે આ બધું ફેશન નો આધાર છે.
હા મને પણ લાગે છે કે સ્વચ્છતા વગર ફેશન અધૂરી છે.
એકદમ સિમ્પલ કપડા હોય પણ સાફ સુથરા અને- નીટ કેરી કરેલો હોય તો એ ખુબ સુંદર લાગે-
હા મને પણ ખુબજ શીખવાનું મળ્યું મળે મળ્યું તારાથી-
હા મને પણ ઘણી ઇન્ફોર્મેશન મળી ચાલો ફરી વાત કરીએ- બીજા ટોપિક પર ચાલો હા-